હા બો.
હા એ એ તો એ તો જ એ કેવાય ને સંસ્કૃતિ એ લોકોને ખબર જ નથી.
કશીજ ખબર નહિ, અમુક લોકો આપડે એવો સાંભડે હ આપડે એમાં બોલતા હોય ને, ધારે કે પેલું એ છે હા કયું આપડું હા હા એ એતો કયું સાંભળતા સાંભળતા આપડા કારમાં પડે ને એટલે આવડી જાય આપણને, પણ આ કયો એક આવે છે ને. હ નવરાત્રી માં બોલતા છે નવચંડી વખતે કયો શિશુત્તમ નો પાઠ આવે છે. એ શબ્દો તો અજ હજુ હું કહ હું સંસ્કૃતમાં નાઈન્થ ટેન્થ હું મારે સંસ્કૃત હતું, પણ આ હજુ હા કારણ કે અહીંયા સંસ્કૃતમાં સ્કોર થઈ જાતો હતો, એટલે આપણે ટેન્થમાં સ્કોર કરી લઈએ. એક ટાઈપ લીધું, લેખકતમ મનહુ કરતો ટાઈપ હતો, એટલે ટાઈપ, સંસ્કૃત એ બે લીધું એટલે તમારા પર્સન તલ વધી જયા, અને તે કરતા ઓ આપડા જે અત અત્યારે છે ને પર્સેન્ટાઇલ એવું પર્સેન્ટાઇલ નોતું.
હમ્મ
શકટ વાંધો નતો આવતો એમાં.
હા
એટલે અત્યારે બી આપડે અમુક પૈસા આ લખિયા સ્ત્રી સોત્ર એ બધા આવે એમાં બધા જોડાક્ષરો આવે, એ આમ જોએ તો સંસ્કૃત જ શબ્દો પણ આપણને ગુજરાતી માં વો પાઠ લખેલા હોય છે, ઈ આપણને વાંચવામાં આવે ને, ઉ ચાર આપડા થી થતો નહિ, મારા થીજ નહી થતો, તો છોકરાનું તો બધું ની વાત રહી.
હમ્મ
એટલે બચ્ચે હમણાં તો પેપર માં કાદાચ તે વાંચ્યું બી હશે, એવું કેશે, અ આ શિક્ષણ સમિતિ નું કઈક હતું તો, એમાં લોકોએ કોમેન્ટ કરી તી. કે બારની કન્ટ્રીમાં હવે સંસ્કૃત શીખે છે. આવ ધોરી આવો, તો કે આપણે ભૂલ કરીએ છે, આપણી સંસ્કૃતિ એ અપનાવે છે, એમની સંસ્કૃતિ આપને અપનાવીએ છીએ. હવે આપડે બધી પશ્ચિમ બાજુ જવા મળે છે, એવું થઈ ગયું છે.
અત્યારે એવું છે, તમે અત્યારે આપડે આપડે બધા કેવું મોસ્ટ ઓફ પાર્લર માં પેલું વાઇટ થવા જાય, એને વચ્ચે ખબર એવું એવું બી આયલું કે ત્યાંના એ લોકો ટ્રેનિંગ લેવા માટે બી પાર્લર માં જાય.
હા.
આપણે ટેનિંગ ના થાય એના માટે આપડણે ડિટેન કરાઇ આઇયે.
લો બોલે, એટલે કહુ છુંને, આપડે પશ્ચિમ સંસ્કૃતિમાં આવે છે, એ લોકો આપડું લેવા માંડ્યા છે. ટીપેલું આપણે તું ત્યાં ગઈ હોય છે કોઈ દિવસ, આપણે કયા અ આ રાધાકૃષ્ણનું કહું કેવાય? અમાની ઈસ્કોન મંદિર માં તો ધોરિયા ઓ, મારી એક ફ્રેન્ડ છે અમેરિકા. કઈ સિટીમાં છે? ખબર નહિ, તો કે સ્વાતિ મુદ્રો એ આપણેે રોજ મંદિરે જઈએ છે. એવી આ રોજ મંદિર ઇસ્કોનમાં રોજ મંદિર આરતી કરવા એવી આ જાય સાથે આ ત્યાં સાડા નવે આરતી થાય, એવી આ રોજ આરતી કરવા જાય, ત્યાં પ્ર શાદી લઈને એનીઆ પછી એના પાર્લર પર જાય છે, મેં કીધું હે ભગવાન અહિયાંયા તો અહિયાં, પાંચ મિનિટ ના રસ્તે મંદિર છે, તોહે હુંલી જતી. અને એવી આ રોજ જાય છે.
એ તો છે.
રા અને કીધું ત્યાંના ધોરિયાઓ આરતી ગાય ને તો આપડે અચ્છા આ્છા પડી જઈએ કે એટલી મસ્ત એ આતી તી ધોતી ગાય એ લોકો અને ધોતી પહેરીને તો પેલો ધોરયો નીકળ્યો હોય ને તો મને તો એક વાર વિડીયો કોલ કરીને બતાવ્યું કે વાહ કેટલો મોસ્ત તો લાગે છે અને હમણાં કશુંક હતું, આ અમના રોલ સાથે આ વખતે તેનના ફોટા મોકલ્યા હતા. તો ત્યાં, ધોરીઓ હતો ને, એ અને પેલી એક ધોરી. બે જણ રાધાકૃષ્ણ બન્યા તા, તું માને નઈ એવી લાગે આપણ આપને, કેસીચે ભગવાન આમ ઉતર્યા નથી. એટલા મસ્ત તૈયાર થયા તા એ લોકો.
પણ એ લોકો મસ્ત લાગે, એ લોકો ચી
બહુ મસ્ત લાગે.
અને બીજું કે ત્યાં આગળ ફ્રેશ એર છે. કોણ બધા ત્યાં ગયેલા કેમ? પાછા અહીંયા વા માંગતા ત્યાંનું કલ્ચર બહુ અલગ છે એમાં
કલ્ચરે અલગ એનું વેધર વેધર પણ મસ અન માર મારો સન શું કે મેં એને વચ્ચે મને મેં એવું પૂછ્યું મને મે એનું ટ્વેલ્થ કરાવ્યું ને ત મને કે બેટા તારે બહાર જવું છે તો બાર જવા તૈયાર થયો, પણ મારે થોડો ફાઈઇનેન્શિયલ- થયા કારણ કે, આપણા એટલું બધું પહોંચી ના વળે એટલે મ કે મમ્મી નથી જવું ના હું એવું હશે ને તો માસ્ટર કરવા જઈશ. પછી મેન તું બીધા તું ત્યાં રહી જઈશ. મને કે હાથચું ક મમ્મી અ કરતા અને કહેતો કે મા તો અમેરિકા લંડને નહીં જવું મળત સ્વીડન જવં છે સ્વીડન મમ્મી ત્યાંનું ત્યાં તું એને બધું કર્યું હશે કે મોબાઈલ માં ખબર નઈ ત મમ્મી ત્યા એક ફન શાંતિની લાઈફ છે કઃપની તમને ઘર, ગાડી બધું આપે અહં તમે પાંચ વર્ષ કરી લીધા ને તો તમે ત્યાંના સિટીઝન થઈ ગયા અને શાંતિની લાયફ અને ફ્રેશ એર છે કે ત્યાં અહીંયા આપણે પચાસ વરસ જીધ તે સોવા વરસ જીવયે.
હ
કે અહંયા પોલ્યુશન જ એટલું છે ને ત્યાં એવું પોલ્યુશન નથી. એટલે કે હું બહાર એકલે જવા માગુ છું કે, મને એવું નહી કે ત્યાં કમાવા જઉં છે ના મને શાંતિની લાઈફ જીવવી છે. હા ત્યાાર કેવું છે અમેરિકામાં બાજુ એ બાજુ છેને એમેઝોન ના જે જંગલો છે ને એ બધું એનું જે કાર કાર હો
અરે તું જો જ્યોગ્રફી જોતી હોય તો મારું તો આવ્યું એવું છે ને આજથી નહ નાનો હતો ને જોગ્રફી, નેશનલવ બહુ જોતો હોય છે. નાના નાના જીવડાઓનું ચાલતું હોય એ બધું જોતો હોય મને‌ એક દિવસ મ મમ્મી જલ્દી લ તો શું છે જો જંગલ હું તને કેતો ં તોષજ તમે ત્યાં સૂર્ય ના કિરણ જાય છે. એટલા બધા જર છે ત્યાં એટલે ત્યા આં આટલું ફાઈન વેધર છે. અને આપડે અહિયાયા વરસાદ પડતો નહી ત્યાં તો રોજ એક વાર તો વરસાદ પડે જ પણ કઈ ત હા હમણાં તો મારા પપ્પા ભી હમણાં વીસ દિવસ જઈ આયા. હમણાં માર્ચમાંર્ જ ત્યાં યુકે બધે ફરીને આવ્યા તો કે પા કે એટલો મસ્ત ત્યાંનું વેધર
હા હા
દસ વાગ્યા હતા ને તોય અજવાળું અજવાળું. ટ્રાફિક એ એવું એમ લાગે જ ને કે આપડે તો કેવું નવ દસ વાગે એટલે આપણું શાંતિ થઈ જાય એવું નહી ત્યાં ચાલુ ચાલુ જ હોય ટ્રાફિક. અવર જવર અવર જવર ચાલુ જ હોય કેમ મજા આવે એવું છે. છે ત્યાં. પણ સોશિયલ લાઈફ નથી આપડ ત્યાં આપે ઇન્ડિયાની જે સોશિયલ લાઈફ
ત્યાં આગળ છે ને ત્યાં આગળ માણસ કેવું મેન્ટલી ડિસ્ટર્બ થઈ જાય.
હા. એટલે કે એટલે જ આ લોકો જે ક એક મહિનો બે મહિનો અયા આવતા હોય છેને તો આ કેવા પૈસા ખર્ચ ના હોય છે, એટલે ત્યાં કમાવાનું જ છે બીજું કઈ છે જ નહી.
બીજું કશું નહી, આપડે સુકૂન માટે પણ આપણું માણસ છે, બહુ બહ તો છ મહિને એકલું રહેશે કે પછી એને કોઈક માણસ જોઈએ વાત
હમ અને આપડે તો આપડે તો અને બે કલાકે બેવહા કીધું તો આપડ બેસી ના શકીયે
કશુંક લવા ગયા હોય તોયે બે કલાક વાતો કરી ને આયે એટલે અહીંનું કલ્ચર ને ત્યાંનું પણ અહયા અહિયાયાનું જે કલ્ચર છે ને એ સારું છે પણ હવે કેવું બધા થોડું થોડું કલ્ચર ભૂલતા જાય છે
હમ્મ હમ્મ તા રહે છે એમાં વાત બી આપ એવું છે બેટા કારણ કે આ છોકરાઓને આપડણે બહારું જો પૈસો જોઈ ગયા છે ને અને બધાને ઇન્સ્ટન્ટ ઇન્સ્ટન્ટ મની જોઈએ છે અને
બધાને એવું જ છે
અને એમાં જો એક વસ્તુ છે મેન અન્ડરસ્ટેન્ડિંગ નથી ધીરજ નથી અને લેટગો નથી આ જો તોન તણ આવી જાય ને તો પાછું પેહલા નું કલ્ચર આયી જ જશે વાત કરતા આપે બઘા તમે અમે તો હજુ સહન કરી લશું પણ તમારી જનરેશન છે ને એ સહન ની કરી શકે બસ બોજ પ્રેમ પડે છે બો જ પ્રેમપ છે આમ રોજકોર કરતાય ઊંચો રહેતો હશે એને કે સહન જ નહી થતું એટલે પ્રોબ્લેમ અહિયા છે લેટગો નથી સહનશક્તિ નથી
હમ્મ
બે વસ્તુ અત્યારે બોહ જ એ બોહ જ એ થઈ ગઈ છે
હા બે વરષ ના છોકરા ને બી એવું છે અત્યારે
તો પછી અરે એટલે જ કે છે કે તમે ભગવાન બાજુ વળશો ને તો આ બધ ધુંજ મળશે પણ અત્યારે ભગવાન માટે ટાઈમ જ નથી. અને જે વળી જાય છે એને બધી એ જે છેજ. અને અત્યારે અત્યારે કેવું છે ખબર છે નેગેટિવિટી આપડામાંજ તારમાંજ વાત નહીં કરતી મારા ખુદમાં એટલી છે. તું માને નહી એક ટાઈમ હતો કે સવારે આઠ થી હું બે મહિના પહેલાની વાત કરું છું ટાઈમ હતો કે આઠ વાગે એટલે હું પાઠ કરવા બેસી જ ગઈ હોય અને સવા આઠ વીસ બસ માટેરે જે પાઠ કરવાનો હતો એ લઈ લેતી હતી બે મહિનાથી હું મંદિર માં દીવો કરવા જઈ નહી હતી. ભગવાન નું નામ લઈ નહી શકતી નહી તો એ એક ટાઈમ એવો હતો કે હું કચરા વારતી કે પોતુ કરતી હો ને ત બી મોબાઈલ માં ભગવાનની હનુમાન ચાલીસા છે કે આનંદ ગરવો છે ચાલતો જ હોય. પણ અત્યારે થતું જ નથી એટલે બને ખબર પડે છે કે મારા આમાં નેગેટિવિટી એટલી છે કે હું ભગવાનું નામ બી નહી લઈ શક તી એટલી નેગેટિવિટી છે. એટ એવું નથી કે તમારી અમરરામાં બી અત્યારે પોઝિશન એવી જ છે.
હમ બધા ચેન્જ થતા જાય છે.
હા કળિયુગ નો પ્રભાવ પૂરે પૂરો છે.
પણ એમાં કેવું છે જે તમે મે તો મતલબ મારા એક્સપિરિયન્સ પ્રમાણે ક જે કૃષ્ણ ના ભક્ત હોય ને એની લાઈફમાં પ્રોબ્લેમ પ્રોબ્લેમ સ જ હોય. પણ જયારે આલે ને ત્યારે બહુ આલે. કેમકે હું પોતે મને કાનો બહુ ગમે છે અમે દ્વારકાધીશ ને બહુ માની.
માને જો મને કહું મારે એવું કઈ નહીં હું માતાજીના અભિમાનું કૃષ્ણ પણ મને હનુમાન દાદા માટે બહ જ. હું સાારંગપુર જોઉં ને હા બધા એક જ પણ સાર ઓ દ્રરકાાદીશ જો દ્વારકા જો વને તો દ્વારકા નો તો કેવો રસ્તો છે તને ખબર છે કે, આપણે પાછા આવતા હોય ને તો ધ્વજા આપણને ક્યા સુધીન દજ્જા દેખાતી હું તો હું. મારે જ્યાં સુધી દરિયા દેખાતી હોય ને તમારી નજર પાછળ જ હોય. અને હ જ હ છેલ્લા ગઈ ને આજ કેટલાય વરષ થઈ અમારે મારો સોન એટલીસ્ટ અઢી ત્રણ વરસ નો હતો ત્યારે ગઈતી હય હજી હું જઈ નહી શકી. એ તો હું જ્યારે બી દર્શન કરું ને પેકે દર્શન તો હવે આપણા મોબાઈલમાં આવતા થઈ જ ગયા છે. સૌ કોઈ દર મેં તો રણછોડિયા દ્વારકાથીશ તું ક્યારે બોલાય? ડાકોર બોલા આવે છે. પણ મને દ્વારકા નહીં બોલાવતો.
એ તો એના હુકમ વગર ના જવાય હુકમ થઇ જાય તો હ.
એક એ છે પછી મારો વીરપુર છે મને જલા માટે તે બી એટલું ચલા ને તો હું મને યાદ નથી હું ક્યારે મળી.? પચીસ વરષ થઇ ગયા. મારે વીરપુરનો બી હુકમ નહીં થાતો અને ત્રીજો શેરડી. શેડી ભી મને યાદ નથી હું આઈ થિંક દસ માં કે બાર માં મા હતી ને ત્યારે મા પપ્પા અમ્મી જોડે ગઈ ત હતી ત્યારે શેરડી ગઈતી. હજુ આ ત્રણ જગ્યા નો મારો હુકમ જ નહી થતો. એટલે મેં તું ભગવાન ક્યારે બોલાઈશું મને?
થઈ જશે હ.
સરશે હવે એ રીતે એની ઈચ્છા વગર નહી થવાની છે. ભગવાન કસ કરતા નહી તું મ માં દર્શન કર.
હમ
ચલો વચું અગિયાર વાગ્યા તો ભઈ જ તો કફર્મ પછી કોલેજ જવાનું છે. હમ ચ કાલે મળીએે હા ચાલ જ શ કૃષ્ણ.